હલો. હઅ હલો નમસ તે.
કેમ છો?
મજામાં. તમે?
હન. મજા સારું છે.
હમ. બાકી શું શું થયું?
કુછ નઈ બેટી છે.
આપડે આજ એ વિષય માટે ચર્ચા કરું. અ નહી કારત મા તો આપણ ચર્ચા કરું આજ.
થાય થાય સારું મજા સોચ્યો. હન ઘણા દિવસ દ હમ હમ મજામાં તું ક છે શું ચાલી છે ઘરામાં
બસ એ છે રોજની તો અડધડ સવારે થી જો સાજ અ સુધી કામ જે કામ ને પાસ જો બધા ઘરમાં એક જ હાલત છે ને તારા છોકરા શું કરે છે તમે
હ મારા છોકરા નાની કેવું ગયું છે તોવ વ ખેલી રહ્યું છે વટે રવી છે
હા પણ કઈ કર નાનો ખૂબ પતંગ કરે છે ને મોબાઈલ માંથી નીકળજો નથી ભાવના આજકાલ ના બાળકો ના એવા જ છે મારા ઘરમાં પણ એજ સમસ્યા છે
હા આપડી પડોશીને બેન વિશે ખબર પડી ના રે શૂ થઈ
અરે એના દીકરાની સગાઈ નથીતી થઈ ને તો મને તો ખબર જને પડી ને તો પાછલા રવિવારે કો શાંતિથી કરી દીધી થી આ છોકરો શું કરે છે
હા એન્જિનિયર છે અમદાવાાદમાં જોબ કરે છે
સારું છે એજ હમ હમ હ ઘણી ખુશી હશે
હા ખુશ તો છે પણ થોડા ટેન્શનમાં પણ લાગતી હતી અ લગ્નો ખર્ચો ને
હમ હમ હમ
એ તો હોય છે આજ કલ લગન તોલું મંંગા થઈ ગઈ છે અને તારા ઘરમાં શું નવીન
ખાસ કઈ નથી પણ મારી નંદ ફરીથી આવવાની જ છે ને તો પાછે તો ઘરમાં ધમાલ મચી ગઈ છે પછી માતા બોટ વધારે એના હજી પણ એટલી ના બોલે છે એમ
હા બુ જ મત આવે અને બધાની આલોચના કરે એવા લોકોના બીજાનું બધા થી ઘરજ લાગે અને પાછલી વખત કેતી એ તું રસોડો બરાબર સાફ નથી રાખતી અરવા પોતાને ઘરાનું જોઈએ પેલા એજ તો હું ચૂભી ર ગઈ હમ
અચ્છા સારું કયુ જવાબ આપો તો વધારે બોલે હમ
હા અને સાંભળ તું યોગા ક્લાસ જાતી હતી ને ચાલુ છે
હા ઓ બેન ચાલ્યો પાછી બંધ કેમ
હમ સવારે ઉઠ ઉઠાતું નથી
હા હા
હમ
આને તો પા પાણી પણ સમસ્યા પણ વજન વધી રહ્યું છે ને તો કઈ કરો પડસો હ ભાઈ
હમ ચાલ
અથી સાથે બોળી સારું ચાર છે.
હા.
હમ્મ, એકબીજાને મોટવેટ કર કરશું. હા સહી હે.
અચ્છા. હા પણ થોડા થોડા મોડું ના કય. હા હા.
હમ્મ, છે થોડા મોડું ના થઈ શકે હા સર છે એમથી મે ના.
હા, ચાલો મંજૂર.
હા અને શા પીચ.
હમ્મ. હા હેલ્થ કો કોન્શયસ બની ગઈ છે ને?